હા
હલો?
હલો!
તમને મારી અવાજ આવે છે?
હા આવે છે.
કેમ છો તમે?
બસ મજામાં તમે કેમ છો?
મજામાં. તમારી પાસે મેં વાત કરવાની છું કે, આપડે બજારમાં કેવી રીતે ખરીદી કરવી જોઈએ? તમારી પાસે ટાઈમ તો છે ને?
હા છે ને ટાઈમ.
આપડે જયારે બજારમાં જઈએ ને તો આપડ કેટલી એવી સરસ મજાની ખરીદી કરતા હોય છે જ્યાં બજારમાં જઈને આપણે ખરીદી કરીએ છીએ આપણે ખરીદી કરવાની ટાઈમે કેટલું આપડે એમ વિચારવું પડતું હોય છે. કે કેટલું મોંઘુ મળે છે આ. આ જગ્યા ઉપર આપણેે ખરીદી કરવા જઈએ જયારે બજારમાં અને ઓનલાઈન શોપિંગ બી કરતા હોઈએ છેએ આપડણે ઘરે બેઠે પણ વધારે કરતા હાલના જમાનામાં છે ને ઓનલાઈન શોપિંગ વાળું વધારે થઈ ગયું છે. કે હાલમાં કેટલું આપડે મોબાઈલમાં જોતા હોઈએ ને આપડે. કે આ વસ્તુ આપણે ગમી ગઈ છે તો આપણે ઓર્ડર કરીને મગાવી દેતા હોય છે ઘરે. અને તે સસ્તું બી એમ મળી જાય છે ડિસ્કાઉન્ટ કરીને બી આપી દે છે. જેંમ કે છે કઈ અ. એમેઝોન છે પછી ફ્લિપકાર્ટ છે અને મીશો છે એવા બધા એપમાં આપણે એમ ફાઈડા આપડણે અ. ફાયદો બી મળી જાય છે એમ કે જેમ કે આપડે કઈ એમ. અ ડિસ્કાઉન્ટ મળી જાય છે અને આપણે જે વસ્તુ આપણે પસંદ આવી હોય ને એ. આપણેે મંગાવતા હોય ને આપણે ઓનલાઈનમાં અને જોવોઓ ને એ વસ્તુ ખરાબ બી હોય ને તો આપડણે વાપસ બી રિટર્ન આપી શકીએ છેએ એનામાં. એ બી ઓપ્શન એવું હોય છે અને આપડે બજારમાં લેવા જઈએ ને. તો આપડે બજારમાં ખરીદી કરવાની ટાઈમે આપડણે કેટલું વિચારતા હોઈએ છે. કે આ વસ્તુ કેટલી મોંઘી છે અને કેટલું આ છે. બઉુ મોંઘી વસ્તુ હાલની તારીખમાં તો થઈ ગઈ છે બજારમાં આપણે. જેમ કે કપડા લેવા જવા હોય ને જયારે આપણે બજારમાં જઈએ. તો કેટલા મોઘા મળતા હોય છે જયારે કોઈ તહેવાર હોય ને તો આપણે કપડાં લેવા જઈએ. એ બે બે ત્રણ ત્રણ હજાર ના તો ડ્રેસ જ મળતા હોય છે અને સાડી બી કેટલી મોઘી ચાર ચાર પાંચ પાંચ હજાર ની સાડી બી મળતી હોય છે. આપડે લઈને આવીએ ને તો ઘરે એવું લાગે કે આપડે કેટલું મોંઘુ વસ્તી લાવી દીધી છે. કે આપડે આટલા પૈસામાં તો કે આપડણે કેટલી વસ્તી આપડે ખરીદી ભી લેતે તમે શું કેવા માંગો છો.
હા તમે જે કીધું તો એકદમ બરાબર છે બજાર. એક એવી જગ્યા છે જ્યાં ખરીદોદારો અને વેચાણ કરતા સીધા તે પક્ષો એક. બીજાના સંપટ માં આવે છે એટલે જ્યારે બજાર એવો વિસ્તાર છે. ત વેચાણ પણ થાય છે અને આપડે લઈ પણ શકી છે. નઈ ગામડાના અઠવાડિયા માં. એક બે વાર તો ભારતના બજારમાં હથવાારા તરીકે પણ ઓખવામાં આવે છે તમને ખબર જ હ છે. કોઈ તો મંગળવાર ગુરુવાર રવિવાર એમ કરીને. રા લાગે છે બજારમાં નાના નાના બજારમાં શાકભાજી ફળો અને તનિયા અને જેવી પ્રાથમિક વસ્તુઓ સરતથી મળી જાય છે તમને ખબર છે કે બજારના. ભાગમાં શાકભાજી ફર અને કન્યાની બધું વસ્તુ મળી જાય છે મોટા શહેરમાં. પુસ્ત માથક મોલ અને ડિમાન્ડ જેવું વસ્તુ મળી જાય તમને ખબર હ સર હશે. કે મોટા વિસ્તારોમાં શહેરોમાં તમને ડિમાન્ડ ને એવું બધું જોવા મળે છે અને બજાર ના વિસ્તારમાં. વિસ્તાર માં તમને કનિયા ની નાની શાકભાજી ફળો ને બધું જ મળી જાય છે. બજારમાં અનાજ કપડા ઇલેક્ટ્રોનિક અને દાગીનાર જેવી વિવિધ ચીજ વસ્તુ એક જગ્યા. ઉપર થાય છે તમને ખબર જ હશે કે હવે તમે કીધું છે હા ઓનલાઈન થાય છે અને તન પણ આપી શકે છે. બજારમાં પણ અનાજ કપડાં ને ઇલેક્ટ્રોનિક દાગીના જેવું વસ્તુ બધું ઉપલબ્ધ હોય છે. ત્યાં બધું જ મળી જાય છે બજ બજારમાં ખરીદી કરતી વખતે ગ્રાહકો પોતાની પસંદગી. ગૂટતા અને કિંમતની સરખાની પણ કરી છે હા તમે કીધું. કે બજાર ના અંદર એ ગ્રાહકો પોતાની પસંદગી જે વસ્તુ કરે છે ને તેમની કિંમત થી જ્યારે વધારે હોય છે તેમને ઓછી પણ કરી શકે છે, કે મને આ ભાવમાં નથી, મને આ ભાવમાં આટલા મારી પ્રાઇસ છે, મને આ ભાવમાં જોવે છે. તહેવારો અને લગ્નની સિઝન દરમિયાન બજારોમાં ખુબ જ રોનક અને ભીડ જોવા મલે છે. તમને ખબર જ હશે કે તહેવાર ના દિવસે અને બજારમાં જોવો ને તમે તો ત્યારે કેટલો ભીડો લાગે છે. તહેવાર વિશે અને આપડે લગ્ન પ્રસંગ વિશે તેમાં પણ બહુ ખુબ જ ભીડ જેવું જોવા મલે. તમે શું કહેવા માંગો છો?
સાચી વાત છે તમારી કે બજારમાં આપણે હરેક જરૂરિયાત વસ્તુ બી મળી જાઈએ છે. આપડે બજારમાં જઈએ ને તો ક્યારે આ આપડે ઘરનું રાશન મળી જાય છે. અને બજારમાં આપડે અહ પોયરાઓને વસ્તુ જોતી હોય ને જેમ કે એ લોક ક સ્કૂલ ના દફ્તર જોઈતા હોય, ઈસ્કૂલ ના ચોપડા જોતા હોય. એ બધી જરૂરિયાત વસ્તુ મળી જાય છે આપડે બજારમાં જઈએ તો. પણ એ બી વાત તમે સાચી કયરી કે આપડે બજારમાં જઈએ જયારે આપણે તહેવારો ના ટાઈમે છે ને કેટલો મસ્ત તો સેલ ભી લાગતો હોય છે અને અહ કેટલી ભીડ ભી જોવા મળે છે એ સાચી વાત છે તમારી. કે આપડે બજારમાં જયારે આપડે તહેવાર હોય ને ત્યારે જઈએ ને આપડે તો કેટલી ભીડ જોવા મળે. અને જોઓ ને તમને ખબર છે કે જયારે આપડણે અ આપડ તહેવારો હોય ને એવો સેલ બી લાગ તો હોય છે આપણે સેલ બી અહ લાગે છે આપણે જયારે અહ અ આપણે તહેવારોમાં જઈએ આપડે બજારમાં તો સેલ બી લાગેલો હોય છે. અને કેટલા સરસ સરસ મજાથી આપણે જાતા હોઈએ છેએ અને કેટલા મસ્ત મજા થી આપડણે અહ ખરીદી કરતા હોઈએ છીએ બજારમાં આપણેે કપડાં લેતા હોઈએ છે. જાણે કે કોઈ અ સેલમાં છે ને આપડણે વધારે કરતા ઘરની જરૂરિયાત વસ્તુ લેતા હોય છે. ઘરની કઈ જરૂરી વસ્તુ હોય ને આપડે ત્યા ના આપડણે સેલ માં લઈ લેવા જઈએ છીએ કે જેમ કે છે આપડે ફિનાઇલ છે. પછી આપડે પોછું પોતું આવે ને પગનું ચણયું મળી જાય છે. પોતા મળી જાય છે અને નાના નાના કઈ બી આપણે અહ વાહન ને એવું બધું બી લઈએ છે લઈ લઈએ છીએ આપડણે જયારે અ સેલમાં જઈએ છીએ અને સાચી વાત છે તમારી કે આપડે જયારે બજારમાં ક પડા લેવા જઈએ ને તો આપણે બહુ મોંઘા હોય ને તો આપડે સસ્તા કરાઈન બી લઈ શકીએ છીએ અને આપણેે અ બજાર માંથી આપડે કપડા લઈ આવીને કપડાં લાવ બહુ એમ સસ્તા કરને બી લાવી શકીએ છીએ આપણે ભાવ ઓછો કરાઈને સાચી વાત છે તમારી અને આપણે નાના મોટા બજારમાં તો આપણે તો આ અહી ઘરના પાસે તો રોજ આપડી બ બજાર લાગતી હોય છે. જેમ કે છે નાના મોટી કઈ શાકભાજીની છે કઈ શાકભાજી ની વધારે લાગતી હોય છે અને કઈ ફળ ફ્રૂટ ને એવું બધું મળતું હોય છે અને તમને ખબર છે હાલની તારીખમાં તો ફલ ફ્રૂટ કેટલા મોંઘા હોય છે કે આપણે લેવા જઈએ ને તો બી વિચાર કરીએ તો એના કરતા કે આપણે કઈ સારી વસ્તુ લઈને ઘરે બનાવી ખાવી હારી ફલ ફ્રૂટ કરના ફલ ફ્રૂટ ના કરતા આપણે ફલ ફ્રૂટ બી હમણાં તો કેટલા મોંઘા હોય છે. અને શાકભાજી જોઓ ને તો બી મોંઘી હોય છે આપણે સસ્તી આપડે વધારે કરતા જયારે બજાર લાગે ને આપે આ આસપાસના ઘરમાં અઠવાડિયામાં એક ઉપર તો બજાર લાગતી હોય છે. અને આપડે ત્યાંથી આપડે સામાન લઈને આવીએને તો કેટલો સસ્તો બી મળી જાય થોડો આપણે શાકભાજીનો અને કેટલા સરસ મજા થી આપણે લઈને આવતા હોઈએ છીએ. જયારે સસ્તું મળતું હોય ને તો આપડણે કેટલું બસો રૂપિયામાં તો આપડે કેટલી બધી શાકભાજી બી આવી છે, તમને ખબર છે ને આ તો કે આપડે કે બસો રૂપિયામાં કેટલી શાકભાજી બી લાવીને આપણેે ઘરમાં રાખી શકીએ છીએ. અને કેટલું મસ્ત સરસ મજાનું ત્યા મળતું હોય છે, જયારે બજારમાં જઈએ ને ત્યા આપણે નાસ તા ની વાત કરીએ તો બજાર માં તો નાસ્તો કેટલો મસ્ત એક થી એક નાસ્તો તો હોય છે, જેમ કે પાણીપુરી હોય છે, જેમ કે અ અને પાનીપુરી હોય છે, અને જેમ કે કટલેસ હોય છે, જેમ કે વડાપાવને એવું બધું મળતું હોય છે, તો આપડણે નાસ્તો બી કરીને આવીએ છીએ ઘરે અને કેટલુ સરસ મજાનું બજારમાં જવાનું ગમતું હોય છે. કે બજાર લાગે ને એટલે અઠવાડિયામાં આસપાસ આસપાસનું બજાર લાગે ને એટલે અઠવડીયામાં એક વાર જવું તો બહુ જ જરૂરી હોય છે. કેટલી આ મજા આવે આપડે બજારમાં જવાની તમે શું કેશો?
હા તમે જે કીધું તે એકદમ બરાબર છે, બજારમાં ગ્રાહકો રિક્ષા નું રક્ષણ કરવા માટે તે ગ્રાહક સુવ્યસ્થા કાયદા પણ બનાવ છે, તમને ખબર છે કાયદા કેમ બનાવવામાં આવે છે? કોઈ કોઈ ગ્રહકો છે ને એ ગ્રહક નામાં વાતો માં છે ને ચેતાની જે કે આપણે જે વસ્તુ આપણે જે લીધું હોય ને તે વસ્તુ આપે બીજી દુકાનમાં જાય તેનો પ્રાઇસ ઓછો હોય મે આનો પ્રાઈસ વધારે હોય છે. તે આપણે વિચારીએ કે તમે જ્યાં લાવ્યા તેનો પ્રાઇસ કેમ વધારે હશે ને મારો કેમ ઓછો હશે? કેમ કે કોઈ કોઈ દુકાન વાળો આપેને છે ને ઉલ્લુ પણ બનાવીને આપડો એ માલ આપણને હાથમાં આપી દે છે. એટલે એના માટે એક અલગથી કાયદા બનાવવામાં આવ છે, ગ્રાહક સુરક્ષા ગ્રાહકોને હંમેશા વસ્તુ ખરીદ્યા બાદ પાકું બિલ લેવાનું. રાખવું જોઈએ કેમકે જો આપડા ગ્રાહકો છે ને હંમેશા કોઈ કોઈ બિલ નથી લેતું કે કઈ મને મને બિલ ની જરૂર નથી પણ બિલ લેવું ખુબ જ જરૂરી છે. તો આપણને એને ખબર પડે કે આપણા પૈસા કેટલા આપ્યા છે. આપડા રિટર્ન કેટલા આવ્યા છે. નાનું બીલા છે ને આપે ના એમાં કઈ પણ ખામી હોય. આપડે બિલ લઈને અમે કે આ સામગ્રી અહિયાંથી લઇ ગયેલા પણ મને આ સામગ્રી નથી જોઈતું કેમ કે મને આની અંદર ખામી છે. એટલે બિલના ચક્કર માં આપણું આપણી બચી પણ શકે છે, એટલે બિલ લેવું ખુબ જ જરૂરી છે. નિયમિત બજારો કાયમીન એક ધોરણે ચોક્કસ સ્તરે અને સમય ખુલ્લા રહેશે તમને ખબર હશે કે એ સ્તરે ખુલ્લા જ રહેશે. જેમ કે બજાર છે મોલ છે. એ ટાઈમ પણ સ્કૂલી જ જાય છે, તમને ખબર અને હા એમને જે ટાઈમ સમજ બંધ હશે તે ચેપાણી પણ આપી દે છે, શેરબજાર જેવા નાણાકીય બજારો પણ દેશના આંતિક ગતિઓ આપે છે, બજારમાં વિભિત હોવાથી ગ્રાહકો પોતાની આવક અને બેડ મુજબ ખરીદી કરવાની સૂચના મળે જય્યારે બજાર હોય તો આપણને ટેન્શન નહી હોય અને બજાર નહી હોય તો આપડે ખબર ગામના વિસ્તારમાં તો બજાર પણ નહી હોય છે કેમ કે આમાં ગામડું જેવું વિસ્તાર માં આપડે સેજ વિસ્તાર પાસે લેવું જું જરૂરી બહુ હોય છે. કેમ કે હવે તમને ખબર હો કે ગામના વિસ્તારમાં તો હોસ્પિટલ પણ નહીં જોવા મળશે. ને બજાર પણ નહી જોવા મળતા હા એ લોકો ખેતીવાડી બધું કરે છે. મોટો ભાગ ના વસ્તુ એમલોને જોવા નથી મળતા તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે, કે આપડે ગ્રા વધાર કરતા ગામોમાં બજાર એટલી જોવા નથી મળતી અને સાચી વાત છે, તમારી કે ખેડૂત લોકો ભી એટલો સમય નીકાળીને બજારે નથી જઈ શકતા એ લોકો છે, ને ઘરે જે લોકો ના જમીન હોય ને તે એના ઉપર જ અ શાકભાજી ને એવું બધું ઉગાડી ને એ લોકો ખાતા તા હોઈએ છે અને ઘરે જ કઈ બી એ લોકોને કઈ ખાવાની બહાર ની વસ્તુ પસંદ હોય ને કઈ જેમ કે કટલેસ ને વડાપાવ ને એવું બધું બનાવે ને એ લોકો ઘરે જ બનાવતા હોય ઈએ છે એના ખા તા હોઈએ છે એ લોકો વધારે કરતા એમ બહાર ના ખાવામાં ઇન્ટરેસ્ટ બી નહી આપે અને એ લોકો ખરીદી કરવા બી એટલી નહી જાય એ લોકોને કીધ કેટલું સારું હોય કે બજાર ભી નઈ જવું પડે કે કઈ નઈ કે ઘરના ખોરાક થી એ લોકો કેટલા સારા હોઈએ છે. અને ગામના લોકો તો છે ને વધારે કરતા ગાય ભેંસ વાળા છે ને એ લોકો વધારે દૂધ છાસ ને એવું બધું જ પીતા હોય ને તો એ લોકો ના શરીર બી કેટલા સારા હોય છે. અને એ લોકોને વધારે કરતા એમ બજારમાં લેવા જવાનું ઇન્ટરેસ્ટ બી નહી મળે. તા એ લોકોને તો શાકભાજી લીલી શાકભાજી છે જેમ કે જેમ કે છે આપડે આપડે મેથીની ભાજી છે કોઈ પાલક છે એવું જ ઘરે ઉગાડીને એ લોકો ખાતા હોય છે અને આપડે બજારમાં તો જોઈએ ને હમણાં અ આપડા શહેર વાળા લોકો છે ને આ એક દિવસ નહી જાય માર્કેટમાં એટલે એ લોકોને કેવું લાગે કે આપણા ઘરમાં આ વસ્તુ તુ નહી મળે ઓલું નહી મળે એ લોકોને હરેક જરૂરિયાત વસ્તુ લા લાવી જ જોઈએ. અને જે ગામ વાળા લોકો છે ને એટલી બી એ લોકો ની હોય કે આપણેે જરૂરિયાત વસ્તુ આ લેવા જઈએ કે ઓલું લેવા જઈએ. કઈ જરૂરિયાત વસ્તુ લેવા જઈએ એવું લોકો નથી વિચારતા તા હા અને સારું તો તમને મારી વાત સાંભળીને સારી લાગી
ખુબ જ સારી લાગી.